વિ
બસ બડિયા ભાઈ, તમે બતાવ શું ચાલતું છે? જમી લીધો તમે?
નઈ બાય હજી તો નહી જમ્યું નવ વાગે જમશું.
ઓકે ના ભાઈ અત્યારે થોડુંક નાસ્તા કરેલું છે ચાય પાની. અત્યારે થોડું બાકી છે, હા એક ખબર છે મને થોડુંક લેટ થઈ ગયું છે. લેકન તો પણ અત્યારે ઓફિસ આવ્યો ને મેં એ માટે
હમ ભાઈ સારું સારું!
તો બીજું બધું બતાવો શાંતિ છે ભાઈ અત્યારે મારું? ઓફિસ ન પણ થોડુંક અત્યારે વરસાદ થોડુંક ડાઉન છે. કામમ તો એમ તો જે વરસાદ ખતમશે ખતમ પેલું આ આવશે આપડે ચોમાસા તો એમાં કામ આમ થોડુંક વધશે.
ઓકે મારું પણ ભાઈ કાલે કોલેજ નું છુટ્ટી છે ભાઈ. અહિયાં વરસાદ બહુ થાય
હમ હમ નહી મારું પણ કોલેજ તો અત્યારે રજા છે. કેમ કે મેં તો ઓફિસમાં તો પાર્ટ ટાઈમ કરું ને? હા તો હમ તો એમાં શું છે કે પેલા આ પાર્ટ ટાઈમ ચાલે તો અને કોલેજ નું અત્યારે ત્રીસ થી ચાલુ થશે. એવું જેવું થાય એવું આપડે કરશું તો આજનો આપણું ટોપિક શું છે અમનભાઈ
અ હું ચાલો ભાઈ તમને નાસ્તો નું પૂછું તો ભાઈ એના ઉપર સોચું છું કે ભાઈ આપડે. આજકાલ સુધી જોઈએ ફૂડ બહુ વેસ્ટ કરીએ બધા લોકો
અચ્છા આપડું તો ટોપિક તમે કે કેવા માંગો કે આપડું સેવ ફૂડ વર્સિસ વેસ્ટિંગ ફૂડ
હા હા. હા આપડે એમતલબ સારી રીત અ પૂરું ખાવું જોઈએ એમ. ખરાબ ની કરવું જોઈએ વેસ્ટેજ ની કરવું જોઈએ.
તમે માનશો ની અમન ભાઈ મેં તમે કેવું મારા ઓફિસમાં કેન્ટીન છે તો આ ઓફિસ ના માણસ માટે મતલબ જે સ્ટાફ માણસ છે એમને માટે એ તમે યુઝ કરી શકો. જયારે તમે ટિફિન ની લાવો એમનું કાઈ પે એમ આ નિઃશુલ્ક છે નિઃશુલ્ક એટલે તમે પૈસા વૈસા નથી આપવાનું છે તો આમાં બઉ બધ ધા માણસ છે જે થોડુંક વ વડીલ છે અને થોડુંક મોટા પણ છે. એ બધા હું કરે કે તમ જ અ જેટલા જોઈએ એટલા જ લેએ એમ. એટલા જ લઈને આપડો જેટલું ખાના છે એટલું પતાય મૂકે. લેકીન કોઈ કોઈ માણસ એવું છે કે થોડુંક અ સબ્જી વઘાડે ક્યારે ક્યારે રોટી વગડાય વગાડે. ક્યારે કે છાત બગાડી મૂકે. તો એ એક દિવસ બે દિવસ બધા જોયલા ત્રીજા દિવસ બધા કેલા કે ભાઈ તમે જેટલો જોઈએ એટલી જ લો કેમ કે આપડે પેલા જ. આપડા પૃથ્વી પર થોડુંક અ પાની નું પસેન્ટ વન પસેન્ટ જ છે. વન ફીફત સિક્સ પસેન્ટ વોટર જ છે અનુપ અ અત્યારે તમે જોય જ કરો કેમિકલ કેટલા વધી ગયું છે. તો એમથી આપડું ક્રોપ વને આ બધું ખાવાનું આ બધું માં અ થોડુંક ઓછું થાતું છે તમે કેમ આટલું ખાનો ખાના વગડાય વગાડ્યા કરો.
હું.
એમ તમે નિવી વગાડશો તો ચાલશો એ ચાલશે.
હા.
ત્યાં તો પેલો કોઈ ગૌશાળા તો છે નઈ કે તમે ખાના વગાડો તો અપ આખું ગૌશાલા માં જઈ શકે કોઈ અ પાડું કોઈ ઉપયોગ માં આવી જાય. હા એવું વસ્તુ છે ને એક વખત તમે ખાધો તો એ ચાલશે. બીજુ વખત તમે તો આ બગડી જશે.
હું દેશ અરે ભાઈ. તમને સારું કીધા કે ભાઈ એમને કીધા કે ભાઈ ખાના વેસ્ટ ની કરવો જોઈએ. કેમ કે તમે જોયું કઇ કઈક શાદી માં ને લંગર માં ઘણા લોકો આવે તો જેટલા ખાવાની હોય એવું ઓપિયે મ. તનીશ. એ સન શક્તિથી જાદા લઈ લે ભાઈ હું ભરપેટ ખાઈશું ભરપેટ ખાઈશ. લઈ લઈને બાદ છોડી દે ને જાયને કચરામાં ફેંકી દેશે.
હમ હમ.
થી ખાનો પણ ખરાબ થઈ ગયો, અને
અને ખાનાનું અપમાન પણ થાતું છે. આનું અપમાન એટલે આપડું અપમાન,
હા હું. એટલે તી પાનું વેસ્ટ ની કરવો જોઈએ વાઈ અવે. એ ખાનો ભાઈ બો મહેનત થી આવે છે મતલબ તમને જોશો તો વાઈ કિસાન કેટલા મહેનતથી કામ ખેતરમાં કામ કરીએ ઇને. વરસાદ માટે વેટ કરીયેને વરસાદ હા, ઉગાયને એને રોપે એને સાફ કરીને ફિર પછી એને માર્કેટમાં વેચે એના પછી, એ એ એટલે આપણે એનું મહત્વ જાણવું જોઈએ, આપડે ખાણાનું ક્યાર ખાણું કેવી રીતે આયવું છે, એમ ની કે ભાઈ એ તમને હા
તમે ખબર છે અમનભાઈ તમે ખબર છે, કે કિસાન જે પોતે તે ઉગાય ને પોતેની ક્યારે પણ નહી જમે
હા, અરે આપડે આપડે જો હા, હવે આપડ જોઈ જોઈએ કે જે આપણે પોતાના માતા પિતા ને જોઈએ, કે જલ્દી ખાનો વેસ્ટ ની એમને ખબર છે, કે આ કેવી રીતે આવે ભાઈ તમને પણ જો પપ્પા એ કેટલા મહેનત કરીને લાવશેને કેટલે મહેનત થી આવે એ ખાના એટલે તમને જોશો તો એનું થાળી એકદમ પૂરું સાફ છે, ખા વગા વગાડની
હમ્મ તમે ખબર છે, અમનભાઈ આ પેલા જમાનામાં હું હતું કે લોકો એ ખાંડ નું બગાડ કરતા થોડુંક છોડી મુકતા હતા થોડુંક વેસ્ટ કરતા હતા, લેકિન પહેલાના જમાનામાં હું હતું કે આપડું ગામ બાજુ યા આપણું અ ઘર ઘે નિવાજુ બધા શું પશુપાલન કરતા હતા, તો એક તમે ખાના વગાડશો તો પણ ચાલતો હતો, કે તમે આપણા ગૌ માતા ને આપી શકું એમનો પેલું શું કેવાય એમના ખાનામાં તમે એ નાખી શકો. કે એ પણ તમારો ખાનો વગડે નહી, એક એમાંથી બે કામ થઈ જાય. એક તો આપડા ગઉં માં તો ખાના પણ ખાઈ લઈએ, આમાં તમે રોટી રોટલા કે પેલું શાક કે કઈ પણ છોડો તો એ પણ ખાઈ લઈએ પેલા આ હતું. બધું છે જ નહી, અત્યારે બધા ફ્લેટમાં બંગ્લોમાં આવું બાજુ છે.
હા અરે આ તું કપડા આ તું ખરાબ ખાણું ફેંકશે કચરામાં ગયા એ ખાવશે એના એના ઉપર કેટલા ચીડા અને માછીઓ, હા
તો પ્લાસ્ટિક પ્લાસ્ટિકમાં એ બધા માણસ પણ પ્લાસ્ટિકમાં વાહ પેલા ફેંકી ગાય પણ પ્લાસ્ટિક બેચારી એમને થોડી ખબર પડત છે, કયા પ્લાસ્ટિક મરચ સુર છે,
એનાથી કેટલા ગાયો બીમાર પડે ગાય બીમાર પડે એમને થોડીક કોઈ ખ્યાલ રાખવા માટે, એટલે આપડે હા, આપડે તો વાઈ ફેંકી જઈએ, એના પછી કઈક ગાય કૂતરોને કોઈ આવી ખાઈને એ બીમાર પડી જાય,
હમ્મ હમ્મ
કઈ પણ કચરો ફેંકી દીએ ગયા આપડે પ્લાસ્ટિકમાં મૂકીને વાઇટ અ આપડે લિક્વિડ ખાનું પણ એ પ્લાસ્ટિક માં મુકીને ફેકી દે એમને ફેકવું જોઈએ, એટલે કે લિકવિડ આપડે ખટું સાઈડમાં રાખવું જોઈએ, અલગ અને એ એટલે આપણે પાસે રવ ન ભાઈ ખા વચ ન કરું, એટલે હું કીધું તમને તમે અત્યારે જોઉં છું કે ભાઈ સાદી લંગર એમાં કેટલો ખા બનાય પણ એવું હા, એ હા પણ એવું ખવાય નહી ઘણા લોકો તો ભાઈ થાળી લે ને ખાનું વચ બાળક- છોટા છોટા નાના ના વાળું એને એટલા ખબર નહ કે ભાઈ આ કેવી રીતે- કેટલા મહેનત થી આવે છે એમને જે- ખાવાનું એટલે ખાઈ ને બધું જ પ્લેટમાં બચે ને ફેંકી દે- બગડી જાય એક વાર- કચરો માં ગયો તો એ તમને તો વાપસ એ કચરો માંથી ઉઠાવી ને ખાશો નહી- તમને તો જાયને તને તો હા- તમને પણ કચરોમાં ફેંકશો કે એનાથી કેટલા વગા- હવે જેના પાસે પૈસો છે તો ભાઈ એ- ખરીદી લેને એટલો કરી દે જે લોકોને- હમ્મ જેમના પાસે નથી જેમને ખ ખાનો- પણ પોતાનું દિવસ નું ખાનું પણ નહી મળે. એમને ખબર હોય કે ભાઈ કેવી રીતે આ બનેને એમને- એમને તમને થોડુંક ખરાબ ખાણું પણ આપશે ને તો એ બહુ મનથી ખાય. કેમકે એમને ખબર છે કે આટલું ખાનું પણ બહુ મહેનત-
હમ્મ મહેનત થી આયે-
હા મહેનત થી આવે એટલે આપડે એવું.
તમે યકીન નહીં કરશો અમન ભાઈ. અ વધારેમાં વધારે ખબર છે તમારું પેલું ખાનું કોણ વગાડે-
હમ્મ હમ્મ કોણ તમને ખબર છે. તો જણાવો? હા.
એ એ બધા- એમનો એક રૂલ છે કે જે આજે બની ગયું એ સાંજ સુધી અગર- અ બધ બધા ખાતા છે હા ને પૂર થયું ને- તો બધા જ કચડામાં નાખે એ પણ નથી. લોકોમાં બાટી દે કે ગરીબ માં બાટી દે કે કોઈ સંસ્થાને આપી દે- એ કોઈ ગૌ સાલા માં આપી દે એ બધું નહી કરે. એ બધું જ કચરામાં.
હમ્મ ભાઈ બહ ખરાબ વાત છે ભાઈ એ ભી ની કરવી જોએ- તમને હું પણ અરે હું. હ મુંબઈમાં રહું તો હું પણ મરીન ડ્રાઈવ સામે એક હોટલમાં ગ્યો હતો. અને એમના રાત એક વાગ્યે ગ્યો હતો. તો એમાં રાત નું એક વાગે કે કચરા નું ગાડી આયવી- એ બધા લોકો કચરા ફકતા તા એના એમાં કેટલા ખાણું- વસ્ટ થયો હતો ને ભાઈ તમને- જણાવી નથી શકતા એવું ખાણુંપુરા ખાયલી ભરી ભરીને- ફેંકવા માં આવે છે. ખાણું વેસ ને-